ઓ
હલો
કેમ છે?
બસ સારું છે તમને કેમ છે?
અમને પણ સારું ઘણા દિવસ પછી વાત થઈ રહી છે આપડે બંને નહી તો આજે તો શું કરે છે?
અરે વાહ હું તો મજામાં છું ઘણા ઘણા જ હમણાં તો રાત્રી નુ જમવાનું કરીને થોડો આરામ કરીને બેસી હવે તું કેમ છે આજનો દિવસ કેવો ગયો ઈતો કે?
બસ હું પણ મજામાં છું આજે આખો દિવસ કામમાં હું ખુબ બીઝી હતી પણ હવે બધું પૂરું થેઈ ગયું એટલે વિચાર્યું કે તારી સાથે શાંતિ થી વાત કરું.
હા હા બોઉ સારું કર્યું. રોજિંદા જીવનમાં આપડે પણ એટલા જ વ્યસ્ત થઈ જઈયે અને ક્યારેક તો મિત્ર સાથે વાત કરવાનો પણ સમય નથી રેહતો. તો આજે કયા વિષય ઉપર આપડે વાત કરશું તું કે આજે?
આજે હું એક લેખ વાંચી રેહી હતી ને જેમાં રાત્રિની સારા રૂટીન વિશે લખેલું હતું. ત્યારથી હું વિચારતી હતી કે આપણા દિવસની શરૂઆત પરત તો ઘણું ધ્યાન આપીએ છીએ. પરંતુ દિવસ ના અંતે એટલું કે રાત્રે શું કરીએ છીએ અને એ ખુબ મહત્વનું વાત છે તો આપડે એના વિશે વાત કરીએ.
એકદમ સાચી વાત છે. આજે તો હ ઘણા લોકોના મનમાં એમ છે કે ફક્ત સવારે ઉઠવાથી વહેલા ઉઠવા ઉઠવું જોઈએ અ પૂરતું રાત્રે યોગ્ય સમય નું સુવાનું અને શરીર ને આરામ આપવાની ટેવ ન હોય તો પણ સવારમાં પણ સારી બની શકતી નથી.
હા પેહલા મારી એક ખરાબ આદત હતી કે જયારે હું રાત્રે ખુબ મોડા સુધી મોબાઈલ ચલાવતી હતી. સોશિયલ મીડિયા જોતા જોતા સમય નું ધ્યાનજ રહેતું નહોતું ને પછી હાથમાં તે મોબાઈલ લઈને હું સુઈ જત તી હતી પરિણામ બીજા દિવસ આખો દિવસ થાક લાગતો હતો મને.
મારી સાથે પણ આવું જ થતું હતું. પછી તો મને લાગતું હતું કે થોડો થોડા થોડા સમય મોબાઈલ ચાલું ચાલવું છે. પરંતુ ખ ખબરજ પડતી ન હતી કે એક બે કલાક પસાર થઈ ગયા. પછી સમ સમજાતું કે આ આદત મારા સ્વાસ્થ્ય પર બોઉ અસર કરે છે એમ પણ હું નકરું મોબાઈલ ચલાવવા જ કર કેહતી તો મને કે અ અંદાજો કે મને ક્યાંઈ ખ્યાલ જ નહતો રહેતો હતો મોબાઈલ ચલાવવાના કારણે
હવે તો મેં નક્કી કર્યું છે કે સુવા ઓછામાં ઓછા અડધા કલાક પેહલા મોબાઈલ અને લેપટોપ બંધ કરી દઉં. શરૂઆતમાં થોડું લાગતું હતું પણ હવે ઘણો ફેર અનુભવાય છે.
સરસ હુંતો હું પણ હવે સુતા પેલા મોબાઈલ બંધ કરી ને કાતો પછી સારું પુસ્તક વાંચું છું. યાતો અથવા થોડો સમય શાંતિ થી બેસું કા તો પછી અ પરિવારજનો સાથે બેસીને એની સાથે વાતચીત કરું છું આ રીતના હવે મેં મારું અ મનને શાંત રાખવા માટેને અલગ જ નિર્ણય મેં તો લીધો છે. આનાથી મને એવું લાગે છે કે મન શાંત થઈ શકે છે.
ખરેખર દિવસ ભરની દોડધામ પછી મનને થોડોક આરામ આપવો ખૂબ જરૂરી છે નહી તો સતત કામ કરીએ ને તો આપડો મગજ પણ થાકી જાય.
તો દરરોજ સૂતા પહેલા, બીજાના બીજા દિવસ ના કામ નું આયોજન પણ કરી લઉં છું. ક્યાં કામ પહેલા કરવાના અને કયા કામ પછી કરવાના એ પણ હું ક્યારેક કક તો લખી પણ લેધી હોય છુ. અને પછી જયારે જે જેથી સવારમાં છે ને આપણને કોઈ દોડધામ કે, એવું તાવલ ના રે, આપણને સવારમાં નિરાત અને શાંતિ વાળું લાગે એમ,
આ તો તારી ખુબ સારી આદત છે હવે હું નાની ડાયરીમાં બીજા દિવસ, ના મહત્વના કામ લખી રાખું છું. એના કારણે સવારે મને એકદમ સ્પષ્ટ રહે કે મારે હવે શું કાર્ય કરવાનું છે.
હા અને પાછું તો રાત્રિ નો સમય સમયસર જમવાનું પણ હોય. એટલું જ નહી અને જો ખૂબ મોડે અથવા ભારે જમીને ઊંઘ આવી જાય ને, તો સારી રીતના આવી આવતી નથી. પછી સવારે પણ આળસ લાગે છે વધારે પડતું, ખવાઈ જાય યા પછી એવું થઈ જાય ને કે પછી સવાર માં બીજો દિવસ જ, દ દિવસ ખરાબ નીકળ થઈ જાય છે મારો તો,
સાચી વાત છે હવે હું પ્રયત્ન કરું કે, હુવાના બે કલાક પહેલા જમવાનું પૂરું કરી દઉં. અને પછી થોડું ચાલવા જાવ તો સારું પડે.
એ ખુબ સારી આદત છે. એ પણ થોડું ચાલ ચાલવાથી. પાચન ક્રિયા સારી રીતના રહે છે અને શરીરને પણ હળવાશ જેવો અનુભવ લાગે છે એમ. હવે શરીર આપણને ખુલ્લું ખુલ્લું મેહસુસ થાય અને આપણને શરીરમાં, એક અલગ અ એનર્જી જેવું લાગે.
હું તને એક સવાલ કરું તું સુુંતા પહેલા ક્યારે પ્રાર્થના કરે છે? કે ધ્યાન કરે છે?
હા, દરરોજ બે ત્રણ મિનિટ ભગવાન પાસે, એમનો આભાર માનું છું અને આખો દિવસ સારી રીતના પસાર થાય એવું, પ્રાર્થના કરું છું. પછી તો થોડા ઊંડા શ્વાસ લઈને મનને શાંત રાખું છું ને એ રીતે ના મારું કરું છું.
મને પણ લાગે છે કે દિવસના અંતે પોતાના જે જીવનના આપ આપડી જે, સમસ્યા હોય એકબીજાને વ્યક્ત કરવી જોઈએ. ને એના કારણે આપડે મનમાં કેવું કે સકા સકારાત્મક વિચાર આવતા રહે છ.
હા, અને પાછું તો જો, દિવસ ના દિવસ દરમિયાન કોઈ ભૂલ થાતી હોય તો, એમાંથી શ શું શીખું શીખી જાય. અને પાછું વિચારું છું કે આમ કરવાથી ધીમે ધીમે પોતાની અંદર સુધારો આવતો જાય એમ.
હા બરાબર છે.
એકદમ હું શું કઉ, કે દિવસ દિવસમાં શું સારું કર્યું અને શું શું સુધારાની જરૂર છે એ વિચારવું પણ એક સારી રીત રાતની પણ એક રૂટીન ગણાય છે.
આજકાલ ઘણા લોકો કહે છે. કે તમને ઊંઘ નથી આવતી મને લાગે છે કે એનું મોટું કારણ છે કે સત તત આપણે મોબાઈલ નો ઉપયોગ અને અનિયમિત જીવન શૈલી પણ આપડી હોઈ શકે છે.
હવે તો છે ને હું વિચારું જ છું દરરોજ લગભગ એક સમય એક જ સમયે સુવાનો પ્રયત્ન કરીશ. અને કાર એના કારણે મારી ઊંઘ નુ ગુણવત્તા પણ ઘણી સારી થઈ ગઈ છે. હવે તો મારા આ આંખમાં પણ સારું થાય છે. કે ઊંઘ પૂરતી થઈ જાય ને તો મને આંખમાં દુખતું નથી ને એ રીતનું પણ અલગ જ થાય છે.
હા બરાબર છે, હવે હું દરરોજ લગભગ એક સમયે સુવાનો પ્રયત્ન કરું છું અને એના કારણે મારી ઊંઘ ની ગુણવત્તા પણ ઘણી સારી થઈ ગઈ છે.
હા મેં પણ હવે અનુભવ ભવ્યું છે કે જયારે સારી ઊંઘ આવે ને ત્યારે તો આખો જ દિવસ ઉત્સાહમાં જ રહે છે મારો અને નાના નાના કામ પણ સરળતા કરતી હોય ને એવું જ લાગે છે. મન મારથી બધું સરળતાથી થવા લાગે છે પછી તો.
બરાબર છે.
હમ્મ. એટલે જ ને, હું કઉ છું, કે જીવનમાં જીવન માટે સવારની અને સવારથી લઈને સાંજ સુધીનું રૂટીન પણ એટલું જ મહત્વનું હોય છે.
હવે હું નક્કી કરું છું, કે સમયસર જમવાનું મોબાઈલથી અંદર થોડું વાંચન, પ્રાર્થના અને નિયમિત સમયે સૂવાની આદત ક્યારે નહીં છોડું.
આ ખુબ સારો નિર્ણય છે, તારો. પણ શરૂઆતમાં થોડા થોડી મહેનત કરવી પડશે. પણ પરંતુ પછી તો આ બધું જીવનમાં સ્વભાવી નો ભાગ ભજવી દે. સાધારણ રીતના આપડેથી બધું કામ થવા લાગશે.
આજે તારી સાથે વાત કરીને મને સમજે જાય ગયું કે સારી રાત્રિના રૂટ માત્ર સારી ઊંઘ માટે નથી પરંતુ આખા જીવનને વધુ સ્વસ્થ બનાવી રાખે આપડું મગજ શાંત રહે અને વ્યવસ્થિત બનાવવા માટે આ બધું કેવું કે જરૂરી છે,
હા, બિલકુલ દિવસમાં અંતે એટલો શાંતિપૂર્વક જ હોયને કે બીજા દિવસે પણ શરૂઆતની આપણને એટલી જ મજા આવતી હોય છે, એટલું જ સારી રીતના જતો હોય છે, આપણે આવ દિવસની બીજા દિવસની પણ આપણેે આનંદ લઈ શક તા હોઈએ છીએ, આપણે એનો અનુભવ કરી શકતા હોઈએ છીએ.
હા, કેવું કે રાત્રે આપણેે વેલા સુઈ જતા હોઈએ, ભગવાનનું સ્મરણ કરતા હોઈએ. તો આપણને કંઈક સકારાત્મક વિચાર આવે અને નકરું સોશિયલ મીડિયા ઉપર આપડે વાત આપડો સમય ખરાબ કરીએ ને તો બીજા દિવસે શું કરવું એમનો કંઈ ખ્યાલ નથી, આવતો ને મોડી રાત્રે સુધી આપડે મોબાઈલનો ઉપયોગ કરીએને તો બીજા દિવસે જાગવામાં પણ કેવું કે મોડું થતું હોય છે અને પછી આપડો જે આયોજન હોય એ આયોજન ઉપર આપડે ધ્યાનના આપી શક તા નથી પૂરતું એટલે એવી બધી આદતો નો ટાળીને આપણે કંઈક આવી રીતના કરીએ કે ભાઈ પુસ્તકો વાંચીએ ચાલવા જઈએ, ભગવાનનું સ્મરણ કંઈક બીજા દિવસ સવારનું આયોજન કરીએ. તો આપણું આયોજન પણ ખુબ સારી રીતે રહે છે.
આ તારી વાત તો એકદમ સાચી જ છે. આપણે એ આ બધું આયોજન તો ત્યાં કરવું જોઈએ હું તો માનું છું, કે આ બધું કરવાથી તો આપણે પાછળના પણ દિવસો બીજા દિવસો પણ સારા રીતના વ્યક્ત થતા હોય છે.
હા આના ઉપરથી છે, ને આપણા સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડે છે, આપણે આમ આંખો સારી રહે છે- ઓલું વધારે મોડે રાત સુધી મોબાઈલ જોઈએ તો આંખની ઊંઘ પણ પૂરી નથી થઈ શકતી. બરાબર રીતે તો આપણેે એમાં ખુબજ ધ્યાન રાખવું જોઈએ કે આપણા સ્વાસ્થ્ય ઉપર પણ ખૂબ સારી એવી અસર થતી હોય છે, આપણા નિર્ણયોને કારણે.
હા એ વાત તો બરાબર છે.
તો હવે હું તને એક સલાહ આપું તો તું પણ આવી રીતે ફોન ને એવું બધું ઓછું જોજે અને પુસ્તકો વાંચજે, ચાલજે, કંઈક નવું પ્લાનિંગ કરજે જેનાથી તારો દિવસ પણ સારું રહે અને તું પણ આનંદમય રહે. તો તારી એક સલાહ તરીકે તું મારી આ વાત મિત્ર ની વાત તો તું સ્વીકારજે જરૂર.
હા બોલોને.
તો રોજે આવી રીતના આયોજન કરીને તારે બીજા દિવસનું આખું પ્લાનિંગ કરી કરી દેવાનું.
હા, જરૂરથી હવેથી હું પણ એ રીતના જ આ પ્લાનિંગ પ્રમાણે જ હું ચાલવાનો પ્રયત્ન કરીશ.
ચાલો હવે મોડું થઈ રહ્યું છે, આપણે હવે પછી નિરાંતે વાત કરીશું.
હા સારું, ચલો આવજો, ધ્યાન રાખજો.
આવજો.